હલો
હાલો
હા મારો અવાજ આવી રહ્યો છે તમને
હા આવી રહ્યો છે સ જ ઉ છે હવે જે બજું એટલે આવી જશે
હા તો આપડે આજે શહેરી જીવન વિશે વાત કરીએ
હા શહેર વિશે વાત કરએ
અને શહેરનું જીવન કેવું હોય છે તો કે જો ખૂબ જ ઝડપભર્યું અને રસપ્રદ હોય છે આમ જોઈએ તો શહેરી જીવન જે છે એ આપણને ખૂબ જ ઉપયોગી બને છે કેમકે ઘણા લોકોના રોજગાર જે છે નોકરી ધંધાવાળા લોકો લોકો જેઈએ જે શહેરમાં જ રહેતા હોય છે એટલે એ ઉપયોગી પણ છે અને ઝડપભર્યું પણ છે તો શહેરની સૌથી મોટી વિશેષતા તમને શું લાગે છે
શહેરમાં સૌથી મોટી વિશેષતા એવી છે કે મોટી મોટી શાળાઓ હોય કોલેજો હોય મોટી હોસ્પિટલ હોય જેવી ગામડામાં એટલી મોટી શાળાઓ અને કોલેજ જો હોતી નથી
હા તમારી વાત એકદમ સાચી છે અને તેથી લોકોની વિવિધ જરૂરિયાતો જે છે સરળ થ પૂરી સહી સ શકે છે
એવું છે પાછું સિટીમાં છે કે શહેરોમાં છે રોજગારીની તકો ઘણી મળે છે
હા વિવિધ ક્ષેત્રમાં કામ કરવાની તક મળી રહી છે બરાબર ને
બરાબર છે
હા અને કેવું છે કે શહેરના રસ્તાઓ અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિશે તમે શું કહેવા માગશો
ટ્રાન્સપોર્ટ વિશે જોકે બસ મેટ્રો ટ્રેન ટેક્ક્ષ એવી ઘણી બધી સુવિધાઓ આપણને ટ્રાન્સપોર્ટની સિસ્ટમ વિશે આપણેે એવું જાણવા મળ્યું છે કે બધી સુવિધાઓ શહેરમાં મળી રહે છે
હા અને એના કારણે શું થાય કે એક જગ્યાએ કે બીજી જગ્યાએ જવું જે છે એ સરળ બની જતું હોય છે.
આપણે એકબીજાને મુસાફરી કરવા માટે અને માલની હેરફેર માટે પણ એમ ટ્રાન્સપોર્ટની સિસ્ટમ ખુબ જ આપણને જરૂરી પલસ શહેરમાં મળી રહે છે.
હા અને શહેરોમાં મનોરંજન માટે શું શું હોય છે.
શહેરમાં મનોરંજન માટે બગીચા હોય છે મોલ સિનેમા ઘર હોય છે રમત ગમત ના કેન્દ્રો હોય છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ત્યાં જોવા મળે છે આને લી તે બધી જે ટ્રાફિકની સમસ્યાઓ પણ શહેરમાં જોવા મળે છે ઘણી જગ્યાએ
હા એટલે આવી બધી વસ્તુઓના કારણે છે એને આનંદ અને આરામ મળી રહે છે તો શહેરમાં ટેકનોલોજીનો ઉપયોગ પણ વધારે થતો હોય છે લાગે છે ને એવું તમને
લાગચીને એ માટે ઘણી બધી સેવાઓ ઓનલાઈન પણ ઉપલબ્ધ છે જેવી કે શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીની ઘણી બધી મદદ કરે છે કે ઓનલાઈન અભ્યાસ માટે ડિજિટલ લા લાયબ્રેરી અને શિક્ષણ માટે ઘણા બધા સાધનો ત્યાં ઉપલબ્ધ હોય છે શહેરમાં
હ અને શહેરોમાં હું કે વિવિધ સંસ્કૃતિના લોકો રહેતા હોય છે અલગ અલગ ધર્મને માનતા હોય છે અલગ અલગ સંસ્કૃતિને માનતા હોય છે એવા ઘણા બધા પ્રકારના લોકો રહેતા હોય છે.
બરાબર છે તમારું કેવું શહેરમાં જીવન ઝડપી કેમ કેહેવાય છે.
હા તમારો આ પ્રશ્નનો જવાબ આપીશ કારણ કે લોકો જે છે સમયનું આયોજન કરીને કામ કરતા હોય છે અને સમયનું મહત્ત્વ જે છે એ શહેરમાં વધુ અનુભવાતું હોય છે એટલા માટે જે છે એ ઝડપી કહેવામાં આવે છે.
હમ શહેરમાં સ્વચ્છતા વિશે જાળવણી વિશે મહત્વની કઈ બાબત છે.
હા તમારો આ પ્રશ્નનો જવાબ પણ આ પીશ કે જાહેર સ્થળોએ સ્વચ્છતા રાખવી જોઈએ જેના કારણે જે છે સૌને લાભ એ ન મળે એટલે આ સ્વચ્છતા વિશે ખૂબ બધું સારું એવું કહેવાય કે ગમે તે જાહેર બગીચા હોય જે જાહેર બીજી કોઈ પણ વસ્તુઓ હોય છે મિલકત એમાં આપણે સરકાર એ ધયાન રાખ હોવું જોઈએ. અને શહેરોમાં હરિયા નુ શું મહત્વ હોય છે એ મને જણાવશો
હરિયાળી માટે શહેરમાં અ અ ગામ્યમાં જેવા જંગલને આ તે હોય એવું ત્યાં નથી હોતું ત્યાં એવા હોય છે સરસ બગીચા સુંદર સુંદર વૃક્ષો એવા સરસ હોય છે એટલે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં ખૂબ જ મદદ કરે છે.
અને આજકાલ ઘણા શહેરોમાં ગ્રીન સ્પેસ વધારવામાં આવ્યો છે એટલે કે બગીચાઓ જેવા વસ્તુઓ જે છે.
હા જેથી લોકો કુદરતની નજક જઈ શકે અને કુદરતી વાતાવરણનો તેઓ લાભ લઈ શકે
હા અને શહેરોમાં રમત ગમત માટે કઈ કઈ સુવિધાઓ હોય છે.
શહેરમાં સ્ટેડિયમ હોય છે સ્પોર્ટ હોય છે ક્લબ ઘણા રમત ગમત ના કેન્દ્રો શહેરમાં આવેલા છે.
અને યુવાનીઓ યુવાનો માટે આ કેવી રીતે ઉપયોગી બની શકે
હા તેવાનો એમાં લોકો એ ટિકિટ નો કંઈક દર રાખેલો હોય તો ટિકિટ લે છે. અને અમુક એ દિવસે રજા હોય છે જેમ કે સ્ટેડિયમમાં ક્રિકેટને આ તે હોય તે દિવસે એ લોકો એ આપી દીધું હોય તે દિવસે બધા જ ઈ ગમે તે ધંધે જાતા હોય ત્યાં છુટી રાખીને ખુબ જ આનંદ લેતા હોય છે યુવાનો
હા અને શહેરના જીવનમાં ઘણા બધા પડકારો જોવા મળે છે જેવા કે ટ્રાફિક વધારે હોય છે પ્રદૂષણ પણ વધારે હોય છે વસ્તી વધારે હોય છે એવા ઘણા બધા પડકારોનો સામનો કરવો પડતો હોય છે અને આ સમસ્યાનો ઉ કે તમે કેવી રીતે તમારા મતે આપી શકો.
પ્રદૂષણને એવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ હોય છે વૃક્ષારોપણ ખુબ જ કરવું જોઈએ ગમે તે દિવસે કે ભગવાનને કઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ત્યારે પણ એ લોકો એમ કે છે કે એક વૃક્ષનું રોપણ તમારે કરવાનું જ છે પરંતુ એ એવી રીતના જો એવું ખોલીને વૃક્ષને રોપે છે અને આ રીતે એ લોકો સ્વચ્છતાને જાળવી શકે છે વૃક્ષોનો ઉછેર કરીને
અને શહેરમાં વિકસ શહેરના વિકાસમાં નાગરિકોની ભૂમિકા પણ ઘણી હોય છે કારણ કે જો નિયમોનું પાલન કરવું પડે છે જાહેર સંપત્તિનું રક્ષણ કરવું પડે છે અને શહેરનું જીવન જે છે એ આપણને બીજું શું શું શીખું જાય છે.
એમાં શહેરમાં એવું છે કે સમય નું મહત્વ બહુ જ છે આયોજન કરે છે સમય પ્રમાણે બધી વસ્તુ નું આયોજન કરે છે નવીનતા જોવા મળે છે વિવિધતા સાથે રહેવાની કળા શહેરમાં ખુબ જોવા મળે છે ટાઈમ ટૂટાન
હા તમારી વાત એકદમ સાચી છે અને શહેર અને ગામ બંનેને પોતપોતાના ફાયદા હોય છે શહેર સુવિધાઓ આપે છે તો ગામ જે છે એ કુદરતી શાંતિ આપણને આપે છે.
આમ આવી રીતથી બંને વચ્ચે સંતુલન જળવાતું રહે છે ગ્રામ્ય અને શહેર
હા તમારી વાત એકદમ સાચી છે અને શહેરમાં કેવું હોય છે કે એમનું જીવન જે છે ને એ ભાગા દોડીવાળનું હોય છે કે લોકો જે છે સવારના સાત વાગેથી જોગ ઉપર જતા રહે છે તો સાંજે સાત વાગે આવે પછી આઠ વાગે આવે ગમે તે કેટલા વાગે આવે એટલે એમને આખો દિવસ જે છે એ કામ કરતા જ રહેવું પડે છે કરતા જ રહેવું પડે છે એટલે એમનું જીવન જે છે એ ખૂબ જ ભાગાદોરી વાળું હોય છે એમ
કારણ કે અત્યારે મોંઘવારી જ એટલી વધી ગઈ છે એટલે શહેર વિસ્તારમાં આપડે બધાનું ભરણ પોષણ કરવું બધા જ આ નેટવર્ક ના આ તે ખર્ચાને પહોંચી વળવા આપડે બધા જ માટે ભાગદોડ ભાગદોડ ભર્યું જીવન જીવવું પડે છે શહેરમાં એની જગ્યાએ સામે ગ્રામ્ય વિસ્તારમાં એવી રીતનું ભાગદોડ વાળું જીવન નથી ખૂબ જ સ્વચ્છતા અને શાંતિપૂર્ણ જીવન જીવે છે
હા તમારી વાત આ એકદમ સાચી છે અને શહેરમાં બીજી કેવી કે હોસ્પિટલો દવાખાનાની સુવિધા પણ આપણને સારી એવી ઉપલબ્ધ થાય છે કે બધી તમામ પ્રકારની જે કાંઈ પણ આપણને બીમારી હોય એમનું મદાન જે છે શહેરમાં રહેલા દવાખાનામાં ડોક્ટરો આપણને કરી જ આપતા હોય છે એટલે એ પણ એક ફાયદો છે કે આપણી બીમારીનું નિવારણ ત્યાં મળી રહે છે એમ
હા હોસ્પિટલની સુવિધા સારામાં સારી શહેરમાં મળે છે જ્યારે કારણ કે હાલો એવું કે કઈક તાત્કાલિક દર્દ થયું એ
હમ
ઈ છે પછી આપડે ડીલિવરી વારી બહેનો જે હોય એને તાત્કાલિક દર્દની સુવિધા હોય દુખાવો થતો હોય કે કોઈ પણ હોય તો શહેરમાં પર બારી સુવિધા આપણને મળી જાય છે.
હા તમારી વાત આ એકદમ સાચી છે તો આપણે શહેરી જીવન વિશે ઘણી બધી ચર્ચા કરી તો એમાં મને પણ ઘણું શીખવા મળ્યું અને તમને પણ ઘણું શીખવા મળ્યું હશે તો એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું
હા હા હું પણ આભારી છું તમારા તરફથી ઘણા રિસ્પોસ મળ્યા
હમ આભર.
આભાર